હલો. થોડો દૂરથી આવત. દૂર થી આવેજ. અવાજ થોડો થોડો દૂર થી આવે છે. હા. હલો. હલો. હલો.
હલો.
હા બોલો સુ કરે છે? શું કરે?
બસ હાર નાસ્તોતો કરીને બેઠો.
સુું ખાધું.
ચણાચો.
સસ
બસ આ નાસ્તો કરીને રાખી હું પણ
સુખદ
મેં સલાદ બના ખાતું
કેમનો
કાકડી અને બીટ એ ના પહેલા તો કાકડી ને એકદમ પાતળી પાતળી એ એકદમ પાતળી પાતળી સ્લાઈસ કરી નાખી અને બીટને છીણી નાખી
હમ
પછી ડલીી દહીંમાં થોડું મરચું ધાણા જીરું પછી મરી પાવડર થોડું મીઠું અ આટનું ના કે મિક્સ કરી ના ઉપરથી થોડક સ્ટ માટે આલુ સેવ નાખી દીધી
અ ચાાલું છે
થોડીક ના ફરીધ ટેસ્ટ માટ
હમ
બસ હજ કાઈ ન
બરાબર કેટ ભાર લાગે
દસ મિનિટ થાય બનાવતા
સરસ
દસ મિનિટે નહી આમ તો જો કે પાંચ છ મિનિટમાં થઇ જાય
તારો ટાઈમ બચી ગયો હ છે ને
હા
હું
બસ પછી બેસીને સાાજે થી ખાધું એમાં ટાઈમ કર
બરોબર
બોલશું ચાાલ
બસ હ આ બધું લખવા કરવાનું અત્ય્યારે તો ચાલી રહ્યું છે
મારે પણ લખવાનું છે
તેર સો લ પાાનવું
અરે મેં કીધું તું ને પેલું પ્રદુષણ પણ લખવા આપ્યું છે એમાં હજી એક બાકી છે હવા પ્રદુષણ
હવને
હા ત્રણ લખાઈ ગયા હજી કશું નથી લખ્યું એટલે હવા પ્રદુષણમાં કશું નથી લખ્યું, એમાં મારા જમીન પ્રદુષણ, પછી ધ્વનિ પ્રદુષણ અને પાણી પ્રદુષણ લખાઈ ગયું.
હમ.
પેલું બાકી છે હવાનું.
બરોબર, એટલે ટોટલ કેટલી અને આની ક્રેડિટ કેટલી છે?
હ ત્રણ કચા
હમ
તોણ કે ચા
ત્રણ કે ચાર બરોબર. હહા હવા છે ને એ હવા શું છે.
હવા હવા છે. તો આવું ક કશ આવ. કેવો પ્રશ્ન સવાલ
જો હવાનું પ્રદુષણ છે ને ઘણી ઘણી રી તે થઈ શકે છે જેમ કે ફેક્ટરીઝમાં જે ટ્વેન્ટી ફોર સેવન જે કોયલો બળે ખબર
હા
જે કે કે સ્ટીલની ફેક્ટરી છે સ્ટીલના વાળવા માટે અને એને શેપ આપવા માટેને ખતરનાક રીતે ગરમ કરવું પડે.
હા
એટલે આ બધી મિલ્સ ફેક્ટરીઝ હોય ને એ ટ્વેન્ટી ફોર સેવન ચાલે અને એમાં બધા કેમિકલ્સ બધા ગેસ રી રિલીઝ થાય હવામાં.
હા. છૂટા પડે ને એમાં ભ અહ સારી હવામાં ગંદ ગંદી હવા ભળી જાય એટલે બૂ ખરાબ અસર પડે આપડે શ્વાસ લઈએ એમાં પણ આપડા શરીર પર એટલી ખરાબ અસર પડે અને પક્ષીઓ પર પણ સ ખરાબ અસર પડે કેમ
એનવાર આખા પર્યાવરણ પર અસર પડે. ખરાબ રીતે.
બહુ ખરાબ.
અને હમ્મ બોલ.
જે લોકો આવી ગ આવી જગ્યાએ કામ કરતા હોય એ લોકોને તો કેમનું થતું હશે એ લોકો કેટલા બીમાર રહેતા હશે.
બહુ અજ. બહુ અજ ખરાબ અસર
એટલે એ તો કઉ છું કેટલું અહ બધું એ થાય.
અને આ ખબર, કે ઇલેક્ટ્રિસિટી કેમ વીજળી કેમને ઉત્પન્ન થાય?
હમ ના એન
કોલસો બાળી બાળીને ગેસ બાળીને. પેટ્રોલ બાળીને.
ઓ બાપરા.
એટલે એ બધું બાળે એટલે એના લીધે હવામાં પ્રદુષણ થાય.
હા.
પછી આપણે ટુ વ્હીલર્સ ફોર વ્હીલર્સ છે. બાઈક ગાડી ટ્રક છે, ખ્યાલ હોય તો પેલા ટ્રેનમાં પેલા સ્ટીમ એન્જિન સ્ટીમ એન્જિન જવત ડીઝલ વાળા જન ધક ધક ધક ધક ધક.
હા હા હા, હા.
એ કેટલો કાળો ધુમાડો છોડા ખાવ.
હ અમે જોયું સાહેબ, અત્યારે તોય ટ્રેન નું તોય થોડું સારું કેવાય કે ધુમાડો નથી પડતો. એટલો પણ ટ્રેનમાં તો ગંદકી બહુ થાય ટ્રેનમાં. એના વોશરૂમમાં જે હોય ને. એ લોકો એ નીચે થી ખુલ્લું જ રાખે. હોય એટલે બધું નીચે, નીચે પેલ પટરી પર જ જાય બધું કચરો એના બધા બારી માંથી કાગળિયા ફેંકશે એ બધું.
હા એ પણ એક જાતનું પોલ્યુશન જ છ એ લેન્ડ પોલ્યુશન છે. જમીનનું પ્રદૂષણ.
હા.
હમ્મ. પછી જોવો જૂના જે બાઈક હોય ગાડી હોય ટ્રક હોય ટ્રેન હોય, પ્લેન હોય
હમ્મ.
એમાંથી ધુમાડા નીકળે. પ્લેન માં તો ખબર નહીં પણ જેે જૂના ટ્રક છે જુના બાઈક છે જૂની રિક્ષાઓ છે, ખટારા ગાડીઓ છે, એમાંથી કાળો-કાળો ધુમાડો નીકળે. ખબર?
સા માં તો કેટલો ધુમાડો નીકળતો ખબર. કાળા કલર ની ટ સાઉથી એમાં
હ એનું એક રીઝન છે એ લોકો પેટ્રોલ પેટ્રોલ અને ગેસ જે પુરાવ તો હોય ને, એમ આઈ બેડ્સ ખેડ કરતા હોય છે.
ઓહ એટલા વધારે એ થાય. તો પછી એવા જે ભેડસેેડ વાળું હોય તો વાહન ના નુકસાન ના કરે ના અને અંદર ના પાર્ટમાં બધા, એ જિરમાન બધ
હા અંદર અંદરજ બધા ફ્યૂલ પંપ પંપ છે, ઇન્જેક્ટર છે. છે એન્જિન છે. બધા પર અસર પડે.
એટલે જલ્દી એ થાય બકડી પણ જાય વાહન. એના કાબુમાં લાવું હવા પ્રદુષણમાં કાબુમાં લાવવાનું પણ કઈ હોવું જોઈએ.
હોવું તો જોઈ એમ.
હા પૈ અમ કઈ કામ શોધ કરવી પડે કે જેનાથી, પ્રદુષણ એકદમ તરત બંધ તો ના થાય પણ ધીમે ધીમે ધીમે ઓછું થઈ જાય દિવસે દિવસ એકદમ ઓછું થઈ જાય.
જો જે મેં વ્હીકલસનું કધું એમાંમાં ઇલેક્ટ્રિક વેહીકલ્સ આપણે યુઝ કરીએને તો સારું રહે. કેમ કે ધુમાડુ ધુમાડો કાઢાને. એમાં પેટ્રોલ ના જોઈએ, એટલે પેટ્રોલની બચત થાય. ધુમાડોના નીકળ એટલે એયર પોલ્યુશન એ ના થાય.
હા.
પછી જો બને ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરો. એકલા જતા હોય તો ગાડી લઈને જઉં બસ માં જતું રહેવું ટ્રેનમાં જતું તો રેવું
હ તો તમારે એવી રીતે જવાય ને. તમારે જવાય ને એકલા હોય તો પછી બસ માંયે જવાય, રિક્ષા માંઈ જવાય. ગાડી લઈન જવુજ થોડી જરૂર છ. હ હા તો બીજા મા અચ્છા પેલા પોતા આપનાઓ.
કરીશું તો ત ટાઈમ મળશે તારે, પછી જે એગ્રીકલ્ચર છે
હમ્મ.
એગ્રીકલ્ચરમાં જે મે જેમ કીધું તું કે લેન્ડ પોલ્યુશન થાય છે ખબર
હા.
એમાં જે કેમિકલ્સ હોય છે ને એ સસ્તાં હોય બીજા કરતાં જે સારા માનું હોય ને એના કરતાં એ સસ્તો હોય.
હા.
એટલે એમાં થોડાક પૈસા વધારે નાખીને સારી કો સારી ક્વોલિટીની પ્રોડક્ટ ખેતરમાં નાખેને તો સારું રે.
હા.
ખ્યાલ હોય, તો જે છોડ હોય
હમ્મ.
એ કાર્બન ડઇ ડાઇઓક્સાઈડ અંદર લેે છે અને
ઓક્સીજન બહાર કાડે, હા.
એટલે જો કંદુ નાખીશું તો એ રીતે એક પોલ્યુશન થવાનું.
હા.
હમ્મ.
જેમ બન્યું ને એમ ઝાડ ઓ છા કાપવાના અન ઝાડ વધારે ઉગાડવા. જેનાથી અવાજ નહી આવતો.
ડેવલપમેન્ટના નામે ઢકલો ઝાડ કાપે હે.
હા અને વધારે ઉગાવે તો થોડુંક હવામાં પ્રદુષણ ઓછું થાય, અને જમીનનું પ્રદુષણ એ ઓછું થાય.
જમીનનું કેમનું?
કેમ જમીન જે ફળદ્રુપ હશે ત્યાં સારા ઝાડ ઉગસે અને જે જમીન ફળદ્રુપ નહી હોય ને ત્યાં ઝાડ ઉગસે ને તો એ જમીન પણ ધીમે ધીમે ફળદ્રુપ થશે.
હમ ઓક્સિજન રિલીઝ કરશે એટલે.
હ, એના મૂળિયા જે જમીન માં ને એના લિધે ફ જમીન પણ ફળદ્રુપ બન છે એના લીધે બીજા છોડ, કા તો પાકને, કા તો ઝાડને સ સારું એવું એ મળે. સાંભળ હું તને
ઉબેરે હું તને કો કો હ હું તને કોલ બેક કરું. હા, બાય.